હલો હા બોલીએ.
હા તો આપડે આપણે છોકરી છોકરીઓ વિશે વાત કરવા માંગે છે.
હા હા ચાલુ હોય
બો ચાલુ હોય છે કે એક છોકરા હાટે છોકરા વાત રાખે છે
હા હા. પણ તે છોકરા તે છોકરી છોકરા
તે હોય છે.
મારો બેસ્ટ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ એવું પણ નહીં, તો પણ જે છોકરા સાથે વાત કરતી હોય છે ને તે તે કારણે તે છોકરો ડિપ્રેશનમા જાયા કરે છે.
જે ડિપ્રેશનમાં જાય છે.
તો એના ઘર વાળા બો ચિતાા કરે છે.
તો
પછી તે છોકરો કે, મારી સાથે થયું છે. કે પેલી છોકરી મને ચીટ કરે કે
એ રન કરે.
કરે.
મને ઓકે, ફોટા બધાને લીધે, ફોટ એવું કંઈ છે. પછી
કરો.
તે રસ્તે જાયા કરે છે. તે પછી છોક બ ખરાબ હોય છે.
બહુ ખરાબ હોય છે.
જ છે, હા હા, હાજી. છોકરીઓ છે ને, એ બધી લોયલ ના હોય છે. એક ટકા લોયલ હોય છે. તો તેના લીધે આપણે